જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ.
કેમ છો બસ બસ મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું.
હમ શું ચાલતો છે બધું
બસ શાંતિ છે હવે આ સ્કૂલ ચાલુ થઈ ગઈ છોકરાઓને હોમવર્ક કરાવવાનું ને મોકલવાનું બધું ટેન્શન
હા હમણાં એ બધું બધું તમારું તમારા છોકરા નાલો છે
હા.
હમ હમ હમ કેવ છે વરસાદ તમારે ત્યાં
વરસાદ તો નથી આવતો રાહ જોઈએ છે વરસાદ ની પણ આવતો નથી છોકરાઓ પણ રાહ જોઈએ છે કે વરસાદ આવે તો જઈએ ને આવવા માટે વરસાદમાં
હ આટલે તો વરસાદ આવ્યો આપડે ત્યાં પર બે દિવસ આવ્યું ને આજે તો બહ તાપ છે એમ તમે પૂછો બહ ગરમ આજે તો ઓ તો પછી અમારે તો આવી ગયો દ વસ્તુ આપતો જ હતું. પછી રાત્રે આવે ને હ તો બપોરમાં પછી તાપ આવી જાય બહ હમ કઈ નહી તો આપણે હ
વાતાવરણ જ એવું છે થોડી વાર માં ગરમી લાગે વરી પાછું ઠંડી લાગવા લાગે થોડુંક ઠંડુ થઈ જાય પવન આવવા લાગવાને એવું બધું મિક્સ મિક્સ છે.
તો આજે આપડે કઈ ટોપિક વાત તમા પા ટોપિક છે. મારું તો એક સજેશન મને જોતું હતું. એટલે મેં બે ત્રણ જણાથી એમ જ પૂછું એટલે એકાદ જનેથી પૂછું પેલા એને એને ખબર નથી હતું એટલે મારે ગાડી લેવાની હતી.
અચ્છા ટુ વ્હીલર
ટુ વ્હીલર લેવાની તી સ્કૂટી એમાં આપ મેં કીધું કે એમ લોકોને પૂછવાનું એમ એક સજેશન લેવાનું સારું રે તો એ તમે તમે તમને બી એમ કઈ આઈડિયા હશે તો તમે તમે લોકો લેડીસ તો સ્કૂટી જ ચલાવે તો એમ ઘરના માટે સ્કૂટી લેવાનો તો તમારી સાથે કઈ સ્કૂટી કઈ હારી ને તો કોઈ
મારું તો એટલું જ સજેસ્ટ હું કરીશ કે અત્યારે હાલ પેટ્રોલ ડીઝલ ના જે વધતા ભાવને લઈને અત્યારે ઇલેક્ટ્રિક બાઈક આવે છે ને
હા હા ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ભી મેં જોયું ઇલેક ક ભી હારી છે. એનું રેન્જ આવે સાઇડ સાઠ, સત્તર કિલોમીટર રેન્જ આવે. એકવાર ચાર્જ કરો સારું છે તમે એક સજેશન તમારી આપી હાય રી છે. તમે ઇલેક્ટ્રિક વાપો ગાડી?
ના વાપરતા નથી. પણ અમારું પણ એવું જ આઈડિયા છે. લેવા માટે, ગળ કેમ કે હવે પેટ્રોલ ડીઝલમાં પણ થોડુંક અત્યારે પ્રોબ્લેમ ચાલ છે. તો એટલે એવું, વિચારતા છે અમે લોકો,
ઓકે ઓકે, આમ જો તમારી વાત તો સાચી છે. કેમ કે આજે હમણાં એક બે મહિના પહેલા, કેટલું પેટ્રોલ અને ડીઝલને શોર્ટેજ હતું. લોકો લાઇનમાં લાગી લાગીને, બાર બાર વાગે સુધી એમ પેટ્રોલ ભરાવતા હતા.
અને આજકાલ જોતા જ છો તમે? દિવસે ને દિવસે ભાવ પણ વધતા જતા છે. પેટ્રોલ ડીઝલ ના એના હિસાબે, અને પાછું પોલ્યુશનમાં પણ થોડું ઘણો ફેર પડે. એ હિસાબ થી તો હા, એ હિસાબ થી ઇલેક્ટ્રોનિક ગાડી બરોબર રહેશે.
હ તો વાત તમારી સાચી છે. ઇલેક્ટ્રિક ગાડી પર મે ભી પછી જોઈને, એક વાર જોઈ લેવા કઈ કઈ હારી છે.
હા, અમારે ત્યાં પણ અહિયાં ઘણા બધા શો રૂમ બન્યા છે. એ બાઈક માટે કારણ કે, હમણાં જ આ પેટ્રોલ ડીઝલ ની ઘણી બધી પ્રોબ્લેમ વચ્ચે થઈ હતી. એ એના હિસાબ થી હવે, ઈ બાઈક વધારે ચર્ચામાં છે.
હા, કેમ કે લોકો બધા ઈ બાઈક પર શિફ્ટ થતા છે. કેમ કે પેટ્રોલ, ડીઝલ ખોટો ભરાવના એના કરતા હારુ ઘરમાં ચાર્ કરી લો ને, ચલાવ સફારો છે. હાચી તમારી વાત તો, આ વાત એગ્રી કરી
હા અને એકદમ નોઈઝ પણ ઓછો હોય છે એનો ને, એકદમ ફ્રી હોય છે. ચલાવવા માટે પણ, -' ઘણા બધા બાઈક મેં જોયા છે. એકદમ સાયલન્ટ હોય છે.
હમ હમ, એ તો છે. એએ કઈ નહી. આ ટોપિક તો હા, એટલે જ છે, પછી બીજો કોઈ ટોપિક પર વાત કરીએ.
હા, બાકી તમારે ત્યાં શું ચાલે છે, શાંતિ છે ને?
શાંતિ પરમ શાંતિ છે. આટલે તો એમ માર્કેટ ભી ઠંડુ છે. જોબ કરો બાર ઓમ બાર એટલે, મે બીબીએ કરતો છે. છો ને હાથે જોબ ભી કરો, પાર્ટ ટાઈમ જોબ ભી કરો ને, કોલેજ ભી કરુ.
હા હા હા, ના ના અત્યારે હાલ, મોંઘવારી એવી છે ને, કે લોકોને એડજસ્ટ કરવું, અત્યારે ઘરનું બધું ચલાવવું બઉ અઘરું
હા એ તો છે ને, લોકોનું આ આના ટાઈમ પર ખર્ચા ભી, તમે જો ઓ તો કેટલો ખર્ચો છે. ખર્ચો એટલો બધો વધી ગયો છે. ને કે તમે જોબ કરો ને, તમારું મારા હિસાબ થી તમે મારા કઈ ફેમિલી એમ પ્રેશર નથી આવતું કે, જોબ કર. કઈ એમ પણ એમ, મારો ખર્ચો મારે કરનો હોય જીમ જવાનું હોય. જીમમાં ડાયટ લેવાનું હોય તો એ બધું થી, આપણે મારો ખર્ચો મે કાઢી.
ના સારું છે હવે, જેમ જેમ હવે ખબર પડી છે. છોકરા લોકોને અમારે, અહીંયા ગામસા ગામડા લોકો ગામડામાં કેવું હોય કે બઉ છોકરાઓ જોબ ને એવું, ના કરતા હોયને ભણેલા પણ એટલું બધું ના હોય. એટલે ખાસ કરીને બધું મમ્મી, પપ્પાને જ બધો એના ખર્ચા વાવો ઉઠાવવા પડતા હોય પણ આ સારું છે કે અત્યારે લોકો શીખી ગયા છે કે ઘર પણ કેમ ચલાવવું અને ભણવાણ પર પણ કેમ ધ્યાન દેવું આ બધું ઘણી સારી બાબત
એ તો છે કેમ કે મારે તો હું ખર્ચો કઈ નથી બાકી કે જીમ માં જ ખતરો છે તમે જીમ જાઓ તમે જીમ એમ કઈ ફોલો કરો કઈ વસ્તુ યોગા રનિંગ કઈ એવું વસ્તુ
હા યોગા અને એવું તો પેલા કરતા હતા પણ હવે શું બાળકો હોય
હા તો પછી નહી થાય હા તો હા પછી પછી તો નહી થાય કેમ કે આ આ જીમ વમ જવાનું થઈ શું થાય જીમ યોગા એ બધુંથી આપણે બોડી થોડોક એમ સ્ટ્રેસ ની ફીલ કરે કેમ કે આપડે આખા દિવસે જોબ કરતા રે જોબ કરતા રને બધું એ વસ્તુ કરે ને આપડ માઇન્ડ ના હું એકદમ સ્ટ્રેસ થઈ જાય ને તો પછી ની મજા આવે થોડોક એમ જીમ વમ કરતા આખું આપે બોડી હવારમાં આપણે જીમ જાય તો હવારથી સાંજ સુધી આપે બિંદાસમ ક વસ્તુ કરે તો સારું રે એમ
ના ના આપડા બોડી માટે એ બહુ સારી વાત છે આપડે કસરત એક્સરસાઇઝ બધું કરવા જ જોઈએ યોગ યોગાસન પણ આપણે કરવા જોઈએ એ આપણા મનના શાંતિ માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે.
એ તો છે.
એનાથી આપણે તણાવ મુક્ત રહીએ છીએ આપણને યોગાસન કરવાથી આપ આપડું ધ્યાન પણ એકદમ
મારી મારી મારી બેહેન જે છે તે યોગા ક્લા જતી પી એમ લાગ વચમાં કેમ જોઈન કરો પછી એમ બ બું બ બું એમ બધું ર રહે ને કે જીમ બી જવાનું રનિંગ કરવાનું યોગા જવાનું પછી બધું ફોલો નહી કરાય એ ઘતા ન થાય.
હા.
તમને કઈ હો ત તમે કરી શકો છ ફ્રી હોય હમણા કોલેજ જવાનું ને પછીર જવાનુંને પછી જીમ જવાનું પછી બધું વસ્તુ ફોલો નહી થાય.
હમ. ના સાચી વાત કરીએ આપડે એકાગ્રતા થી જો કરીએ ને તો બધું સરળતા થકે આપણે ટાઈમ એ રીતે મેનેજમેન્ટ કરવું પડશે. ત્યારે આ બધું પોસિબલ થશે જો આપડે કરવું જ હોય તો. એક આપડે વણવાની
જેને બહ ડેડિકેશન હોય જેમને કે ભાઈ આ મને ત્રણ ત્રણ વસ્તુ કરવાનું યોગા ભી કરવાનું અને મને મેરેથોન ભી દોડવાનું છે. મને બોડી ભી બનાવવાનું છે તો પછી એને જવા પડે એમ કરવા પડે
સાચી વાત કરી તમે.
હા કેમકે એમાં એટલો મને તો નઈ લાગે કોઈ કરી શકે. જે કરી શકે કોણ કરી શકે જે લોકો એથલીટ હોય. જે લોકો બધું રમે ગેમ રમે ક્રિકેટ રમે ફૂટબોલ એ લોકો એમ કરી શકે યોગા તો નહી કરે મને બધું ટ્રેનિંગ બધું કરે કે
હમ બરોબર છે.
યોગા લોકો યોગા કોણ કરે જો મોટા પચીસ ત્રીસ વરષ ઉપર રહે ને તો એ લોકો જ મેં તો જોવું એ લોકો જ કરે મોટા હોય
હમ. યોગાસન થી આપને શરીર માં ઘણો બધો ફાયદો થાય છે આપણે મનને શાંતિ મળે છે આપણે શરીરમાં પણ આપડે એમ કે ને કે એક નવી શક્તિ એના જે નવી તાકાત મળે છે આપણને આખો દિવસ આપો ફૂલ ફિલ્.
અમ શું કેવાય કે હસતો ખીલતો રહે છે સવારથી જો આપડે યોગાસન. થી શરૂઆત કરીએે ને દિવસની ત.
હા એટલે મેં સાંભાડ્યો છે તું હંભાઈ્યો છ એટલ બધું વસ્તુ કેમ. બહુ બધું થાય તમારી બોડીમાં પ્રોગ્લેસ થાય બોડી એ સ્ટ્રેસ બ ફીલ કરો. જ્યાં સુધી આપડે એમ પોતે ફીલ નહી કરે ને ત્યાં સુધી આપ. આપને એમ લાગે ને કે હર કઈ થાય.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
હા જોગર ક્યારે ક્યારે એ ટાઈમ આવે તી એકર જોઈન કર. મહિના માટે જોવા એકાદ થી ત્રણ મહિના સુધી કરા. હારું તો છે યોગા તો. કરવો જોઈએ પણ આપડે ટાઈમ જ એટલોું બધું મેનેજ નહી થાય તો પછી નહી થાય આપણાથી. તો પછી ખોટો પેહા ભરીને પછી તમે ત્રણ મહિનાના કરવાનો એમ કરીને ત્રણ ત્રણ દિવસ. બી ન કરો તો પછી મતલબ નથી. જ તો એ છે.
તો જીમ જવા માટે તમારે પછી ડાયટ પ્લાન ને બધું. પણ ધ્યાનમાં રાખવું પડતું હશે ને રોજનું.
હા એ એ માટેબ. એનો ડાયટમાં તો એમ છે કે ડેલી પનીર કન્ઝ્યુમ કરવાનું દૂધ પીવાનું ગાય ખાવાનું. તમે વેજીિટેરિયન હોય તો નોન વેજીિટેરિયન હોય તો ચિકન ખાઈ લેવાનું ઇંડાિયા ખ ખાઈ લેવાના.
હમ.
કેમ કે બહુ બધુ વસ્તુ ફોલો કરવા પડે જીમ માટેમ નહી તો તમે જીમ જાઓ કસરત કરો ને તમારું મ. પછી બને
હા જીમ જવાના ઘણા બધા કારણો હોય છે લોકોને તો અમુક અમુક બોડી લોસ માટે જતા હોય છે અમુક ફિટનેસ માટે જતા હોય છે
હા ફિટનેસ ને કોઈ સ્ટ્રેન્થ માટે કોઈ ફેટ લોસ કરવા માટે કોઈ આપડે બોડી વેટ ઘટાવા માટે કોઈ બોડી વેટ વધારે માટે વધારવા માટે બી જાય
હમ
તો છે
તો તમે કયા કારણ થી જાઓ છો
મારું તો મારું તો ગોલ યાજ છે કે ભાઈ મારે થોડોક બોડી વધારવાનું છે કેમ કે મારું હમણાં સાટ છે ને મ સેવનટીએ વચમાં જોુએ કેમ થોક મોટો થોડા કેમ ફિટ દેખાાય
આપણે નોર્મલ બોડી કરતા વધારે એમ થોડો ફિટ દેખાય મારું કઈ એવું ગોલ નથી કે મારે આ બધું રમવાનુંને એ બધું રમવાનુંને મારું બોડી એવું બનાવવાનું હશે મારું બસ એક જ અચ્છ ગોલ કે ભાઈ મારે મારે પોતે ફિટ દેખવાનું થ કે
ફિટનેસ ખરેખર બહુ જરૂરી છે આપણા માટે કારણ કે જો આપણું શરીર ફિટ રશે ને આપણે બધી બાબતોમાં બરોબર રશું કારણ કે પેલું જે સુખ છે ને તે આપણે પોતે જાતે તંદુરસ્ત હોય ને એજ છે
યોગાસન કરવા થી એક્સરસાઇઝ કરવાથી આપણા શરીર માં ખાસતું બધી એનર્જી આવે છે અને એના લીધે આપણે અ બીમારી બીમાર પણ ઓછા પડીએ છે
હા એ તો છે બીમાર બી આપડે મે જ્યારથી જીમ જવા ચાલુ કર્યો ને મને એક વારીમાં હોસ્પિટલ ન થી ગયો એટલે એમ સુસ્તી નથી થવ ને બીમાર નહી પડતો એમ કઈ બી કશે થોક બી આવે ને તો મને એમ લાગે ચાલ ને થોડોક તો છે ચાલે તો પેલા હું ચાલ ભાઈ થોડક હોસ્પિટલમાં બતાવી મૂક એમ
બરાબર છે.
આ આ વિષય પર વાત કરવા મને બો સારું લાગ્યું બો આનંદ આવ્યું ને પછી આપડે બીજા ટોપિક વાત કરીશું. તમાર કર આ વાત તમારા સાથે વાત કરવામાં બો આભાર તમારો આભાર ઓકે